હલો
બોલો
શું કરો
કોઈ નઈ આ બેઠાતા આપડે ઘર બનાવાનું હતું તે એના માટે ફોન કર્યો હતો તમને
ઓહ જોમ હત્યા અચાનક
કરના જુએ રહેવા માટે
એમને અચાનક છે વિચાર્યો ઘર બનાવવાનું
પૈસા આ એટલે વળ વિચાર આવ્યો કોણ પૈસા થોડા ઘણા
એવુ એમ
હમમ
હમ હમ સુના પૈસા આયા એમ તો અચાનક
કો નહ આ પેલા ખરના ફરતા હતા તો ઈરા વળી પાસ થયા તો ઈ પૈસા આયા
આવાસ યોજના ના એમ
આવાસ યોજના ના આવાસ યોજના ના ગવર્મેન્ટની
હ હમ
ઓ હોય ક્યારે ફોર્મ ભરી દું આવાસ યોજના નું
કઈ ભરી ઈ તો
છેલ્લો ટાઈમ જે હો છે છેલ્લો ટાઈમ થયો છે
એવી તો આપણ કોઈ ખબર નહીં.
તમે ભર્યું તું
હ હ
બરોબર કેવડી જગ્યા તમાર
જગ્યા તો ખાસી
બરોબર તો કોણ બનાવાનું કે
ગોમ ગોમ
ગોમમો બનાવાનું એમ
હ હ
પેલુ બનાવાનું કે બીજ બીજી ક્યા કોઈ
એ હલો એ ના એની બાજુમાં જ આપડે ખાલું પડ્યું હ ને
ઓ હો હો
બરોબર
એ માટે ફોન કર્યો તો
હમ હમ તો જૂનું પાડે જુનું મકાન પાડી નવુ બનાવાનું એવું હ
હમ ઉતારી દીધું એ મકાન ઉતારી દીધું.
ઉતારીએ દીધું એમ
એ તો અમે વાવાઝડાડું પેલું પડી દીધું તે ઉતાર નાખી સાફ કરી નાખી.
હમ હમ હમ હમ હમ. બરોબર.
તે આપણે
હ
તે આપડે કોમ બિમ ભરવાના ખર્ચો કેટલો થાય.
એટલે પેલા બીમ જો ભરજો પેલા તો તમે એસ્ટિમેટ તો કાઢો તમારા મકાન ની લંબાઈ કેટલી થાય પહોળાઈ કેટલી થાય. હો ને એક વાર હું જોવા આવું. બરોબર એટલે જોઈ લઈએ આઈન
હા.
તો તમારું મકાન લંબાઈ કેટલી થાય.
પોળાઈ કેટલી થાય સમજી વાત.
હમ્મ.
હા લંબાાઈને પહોળાઈ કેટલી થાય એના ઉપર ડીપેન્ડ રે.
હાચી વાત.
જ એટલે જોઈ લઈએ લંબાઈ કેટલી થાય પહોળાઈ કેટલી થાય.
અને બીજું
એટલે લેબર રાખવું હોય કે વથ મટરિલ
બોમ્બે એર ટિકિટ લેબર લેબર.
હ લેબર આું હે.
હમ્મ હમ્મ.
હમ હમ હમ તો વિથ મટરિયલ.
હા.
વિથ મટરિયલ.
હમ્મ હમ્મ.
હે.
અ હ હ.
એટલે એમ કહુ વિથ મટેરિયલ બનાવવું હોય કે લેબર બનાવવું તમારે મજૂરી. લેબર ઉપર બનાવો એમને.
હા.
ચલો આશરે એરિયા કેટલો હશે આમ અંદાજે.
એટલે.
અઢીસો તનસો ફૂટ જેવું હશે જગ્યા.
હા આ ઇ વધાર
વધારે છે એમ
હ હ.
ચારસો પાનસો ફૂટ.
હા એટલું હશે.
હા.
હ હ ચારસો પાનસો ફુટ.
પાનસો ફૂટ જેવું હશે એમને. બરોબર. હમ હમ હમ હમ હમ એવું એમ ને
હમ હમ
હા તો વધો નહી કરી હળો ને
ચાર
બસ તમારે ટાઈમ મળે લોકો લા‌ઈ ને માપ લઈ લિએ.
હાલ તો નવરા છો અમે પણ
એવું એમને
હ હ
ચલો ચારે નવરાહ હો એ પ્રમાણે હ ટાઈમ લઈને આવી જાઉ બીજું શું
તમે આવશો ચા ને એમ કો ને
હમ ઘણો નાજ કઈ તારીખ થઇ એ ચૌઉદ થ‌ઈ ને
હમ ચૌદ તારીખ થી
હું હત્તર તારીખે આવું બરોબર હત્તર તારીખે. હતર તારીકેે આઈને તમારું જે મા માપ હોય માપ લઈ લઈએ
હા
હમ માપ લે‌ઈ પછી જે પ્રમાણે પ્લાન બનતો હોય પ્લાન બનાવાએ જ‌ઈએ આપડે
બરોબર
હમ મટરિયલ લાવવું પડશે પણ તમારે કારણ કે લેબર તમે આલવાનું કો એટલે હા
હા લાગુ પડશે ને
સિમેન્ટ અને રેતીન કપચીને બધું લાવવું પડશે ને.
હું કુ તો આપડુ કામ ફાવચું સમજવી પડે એવું કોને.
સસ્તું તો લેબર જ પડે ને આપડે યાર, પેલું તો મટીરિયલ ના પૈસા આપડે વધારે વધારે થાય ને?
એટલે તો લેબર કીધું.
હમ મટીરિયલ નું તો હવે તમે તમારી રીતે લાઈ દેજો. બરોબર હું તમને કહીશ. કે ભાઈ રેતી આટલી લાવો કપચી આટલી લાવો સિમેન્ટ આટલી લાવો.
મજૂરી આલવાને ખાલી અમારે તમને એમને
હા મજૂરી અલવાંત
એવું
હમ
એટલે દાડઆની કેટલી ચાલે કડિયાની મજૂરી?
એ કારીગર તો હાજરી ઉપર તો યાર કોમ ના કરે ને હાજરી ઉપર તો કોમ ના થાય ને.
હાજરી ઉપર ખાલી પૂછું આવ અમે હાજરી ઉપર તો કોમ ના આલાય.
હમ્મ.
પણ ચીટલી ચાલો આમ આપડે?
આજે કારીગરના હજાર રૂપિયા ચાલે હૈ, આઠસો ચાલે હૈ. મજૂર ના છસો રૂપિયા ચાલે, પોનસો રૂપિયા ચાલે અલગ અલગ હે હવે જેવા કામ ને જોવું મજૂર. કારીગર.
તો આપડે તમે આવો, તમણ. જો મજૂરી તો નહી આલું મજૂરી તો.
હમ્મ, એટલે જે પ્રમાણે આવા કામ હોય એ પ્રમાણે. મજૂર નું કોમ હોય એ પ્રમાણે પૈસા હોય.
હમ્મ.
સમજયા? ધારો કે મજૂર ના પૈસા ધારો કે કારીગર હારો હોય થોડું કોમ સારું હોય તો એના પૈસા હજાર રૂપિયા હોય. હમજા બીજાના આઠસો રૂપિયા હોય, હા. માલ નોર્મલ ચંદ્ર પ્લાસ્ટર આર સી સી ગણું ને તમારે? ગણતરી કરવાના ચંતર બ્લાસ્ટ ચંતર ના એકસો ત્રીસ એકસો ચાલીસ રૂપિયા ચાલે.
હા.
અને આર સી સી ના દોઢસો એટલે બસો નેવું તો ઈંસો ની ગણતરી કરવાની તમારે. ચનતર પ્લાસ્ટર ખાલી આરસી તમારે ખોખો બનાવાના તોસો રૂપિયા ખરાબ ઉઠે.
બરોબર.
ધાબુ માપી લેવાનું, પોં છોક હોય, પોન છો ફૂટ મકાન થતું હોય
હમ્મ.
સો ગુના ત્રણસો કરો એટલે દોઢ લાખ રૂપે જેવું થાય. એટલે દોઢ બે લાખ રૂપિયા જેવી મજૂરી થાય.
એમ?
હમ્મ. ખોખાની હો ખાલી હજુ તો ચનતર, પ્લાસ્ટર, આર સી સી ની મેં વાત કરી. એના પછી હજુ ફ્લોરિંગ અલગ, ટાઈલ્સો લગાવવાની આવે ને?
હા હા.
ટાઈસો લગવાની અલગ.
તમે આવો પણ જોવો તા ખબ
કલર, કલર, કલર ના અલગ ફણીચર ના પાહા અલગ. એ બધા અલગ નાના કરતા કર બધે બધું તમારે લેબર રાખું લેબર સાથ. આખી આખું લેબર આલવું હોય તો ચાર પાટ લાખપેજું થઈ જાય.
આવ તા ખબર પડે એમને એમ તો ના પડે ને.
હા, એન જોઈ લઈએ માપ તમારે જે હોય બીજું તો શું આ તો તમને કહું આમ, સમજા વાત? કે આટલી આટલી વસ્તુની જરૂર પડે આટલી આટલી વસ્તુ તમારે લાવવી પડે એમ
બીજું ક
સમજ બીજું તો તમે કો તમે જે પ્રમાણે કો ઈ પમને પ્લાનિંગ કરીને ચાલુ કરાવ દઈએ કોમ બીજું તો શું હાલ તો ભાઈ કારીગરોની મગજ મારી બવ ઘટે અમાર તો. હાલ તો અમારી આ લાઈનમાં કારીગરો ની મગજ મારી કેવું હોય અમાર. એવું હે ને વરસાદમાં કારણ કે ચાલ વરસાદ પડી ગયો એટલે કારીગરો બધા ઘેર જતા રહે ને એ બધું હોય એમ કે વાત ને.
હા.
હમ એટલે એ તકલીફ બહુ થતી હોય ઘણી વખત
આચી વાત છે
હમ એટલે હાલ તો હે નહ કારીગરો પણ પેલા આપણે નક્કી કરી દઈએ જોઈ લઈએ કે ભાઈ તમારે કઈ રીતનું પ્લાનિંગ કરવું હે કઈ રીતનું પેલું કરવું હે સમજ એ પ્રમાણે ચાલુ ભાઈ કરાઈ ગયો કોમ તમાર ભાવ ન સેટ થવું જોવ ને સમજ વાત ને મા મારી જોડે મારી જોડે કોટેશન લો બીજા બે થઈ જોડે જુઓ આવ જોુઓ સમજી વાત ને જે સસ્તું પડે સારું પડે તે ત્યા કોમ કરાવે હમ ને અલા
એટલે પેલો આ તમને ફોન કર્યો પેલો દં
બરોબર બીજું કોઈ કોન્ટેકમાં હશે ને તમારા કે નહી
છે છે
હમ તો બસ તો પ તને કોન્ટેકમાં હોય તો વાત કરાય બીજું શું
ત્યા લ વડી તમે કોન્ટેક ન કર્યો તને ફોન કર્યો
હમ હમ હમ
હવે બીજા કોક ન પૂછતો એ છે એમનું કે હે
હમ હમ
ત્રીજાને પૂછો પ એમે યોગ્ય લાગે એને આલો
ચાલે વધુ ના આવે
જે નુ હારૂ
એતો એજ હોય ને જેનું સસ્તું પડે સારું પડે
હમ
એ કોમલા ને અને કો ડી પૂરું કરી ચલે રંગપા તમે ઝડપી કોમ પૂરું પ્યાને પણ કારણ કે રેવા માટે બઉ બીજામાં આપેવા જવું પડે ને થાય
હમ સાાચી વાત છે.
એટ હ બે ચાર મહિના પાંચ મહિના બાજુજન કરવા રહ્યા છીએ તો ચાર મહિના ના પૂરું ભલા આઠ નવ મહિના વ લઈ લે તો આપડે તો એ પેરું હોય પલાન ચાર મહિના પ બધ આપેવું પડને પલાન મકાનમાં
હા હા આપડે કોનો શોખાથ મનમ પૂરું કરી નાખવાનું હોય
કેટલા મહીના
સો સાત મહિના
થઈ જાય પૂરું તો ચો લોબો એરિયા હે લોબો એરિયા હે નહ
હમ હમ
હા લોબુ છેે નહ લોબુ હોય ને
હમ.
તો કે ટાઈમ લાગે.
હા.
હમ એ તો. વધારે એરિયા નહી કોચો ભૂટે કોચો ભૂટે કો ના કવાય જે
કોણ છે ભૂટકો એ ના કહેવાય
હમ બે રૂમ આવશે એક ન ન રસોડું આવશે
હમ
હ એટલું એટલું એરિયા થઇ જા હ
બરોબર છે
કારણ કે બીજું તો કોઈ પ્લાનિંગ લાગતું નહિ કે. તમારે મતલબ કે મોટો વલ ને એવું થાય એવું કારણ કે પોઈન્ટસો કુટુંમાં તો લોગુ થાય નનેને.
હમ બબુ કોઈ થાય નહ.
હમ શું મકાનમાં બધે ટાઈસો લગાવવાની એ ખવું હોય
આ આપડે કોન એ લેવલધી ટાઈસ લગાવવાની ઉપર.
અભડેલી વા હતી.
હમ.
બરોબર પછી.
એટલે અરે તો આપડ ઓછાામ ઓછી સોખાત ફૂટ ઊંચી હશે ને.
હમ એટલી ખરી.
હમ એટલા હોતી તઈ શ ઓળ ગા અને.
પછી ઉપર કલર.
હા ઉપર કલસ.
એટલે બધામાં બધામાંઢાઈસો લગાવવાની ટોટલીમાં.